હલો.
કેમ છો?
બ જામાં
આ જુઓ એકદમ બરાબર અ એજ ઘણા દિવસથી તમારી સાથે વાત નહોતી થઈ એટલે મને લાગ્યું ચાલો ફોન કરીએ. તો અ મને પૂછવું એ હતું કે અમ તમે આજે આપડે કહીએ ને કે અ લેપટોપ લેવું કમ્પ્યુટર લેવું તો તમે કેવી રીતે ડિસાઈડ કરો છો કે કેવી રીતે આપડે કોઈ ઇલેક્ટ્રોનિક આઈટમ લેવી હોય કે આવી રીતે લેપટોપ કે કમ્પ્યુટર લેવું હોય તો શું કોન્ફિગ્રેશન હોવા જોઈએ ને એવી રીતે તમે અ સેને પ્રેફરન્સ વધારે આપો છો?
કે છે ને કે હું તો આ વસ્તુમાં બઉ કા માથું વર ને આ બધું બઉ સારું આવડે પોતે એટલે એજ બધું નક્કી કરે પણ જયારે પણ તમે નવું કમ્પ્યુ કઈ લેવા જાવ ને ત્યારે ત તમારે હાઈએસ્ટ કોન્ફિગરેેશન હોય ને એ જ. લેવાના કે એટલું બધું ફાસ્ટ મોબાઈલ કબી રે છે ને કે તમે જો જૂનું લેવા માં જે વસ્તુ લીધી હોય એમાં થોડા ફેમિલી બેસે ત્યાર સુધીમાં તો
વર્જન બાદ નવા વર્જન આવે. તેને ઘણા બધા પ્રોજેક્ટ હોય. કે ઘણા બધા કે જે કરવા માટે સિસ્ટમ તમને કે તમારી સિસ્ટમ અપડે ડિલેટ ન ડાઉનલોડ નહીં કરી શકો આ અપલોડ નહીં કરી શક પૈસા બચાવવા માટે જો થોડું વર્જ એક લેવલ ડાઉન કે બે એ લેવલ ડા તો એ બઉ કેવાય ને કે તમને નાખેલા પૈસા એ પણ કદાચ ત્યારે પણ એક ઈ મને સમજ જણ છે મોબાઈલ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ફ્લો તો ત્યારે એના આવ્યા હોય માર્કેટમાં એજ લે
બરાબર તમારી વાત તો સાચી છે, એટલે મારે આમ તો મને તો એટલું બધું કઈ એને વગ વિશે ખબર નથ ઈ પણ હું પણ એ જ વિચારતી હતી કે મને એમ કે તમે આવી રીતે વધારે ઓનલાઈનને કામ કરો છો તો તમને કમ્પ્યુટર વિશે ને આના વિશે માહિતી હશે તો તમારા થી બી થોડુંક જ્ઞાન લઉં અને બીજું કે અ પેલા છે ને મેં વિચાર્યું તું કે એને ઓનલાઈન મંગાવવું અમુક એપ થી કે એવી રીતે જોઈને. પણ મને બે ત્રણ જણાએ સલાહ આપી કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઈટમ છે ને તમારે ઓનલાઈન ન મંગાવો તો વધારે સારું. અને થોડું આપોવાદ પણ છે કે બે ચાર જણાએ મારી ઓળખાણમાં મંગાવ્યા બી છે પણ એમના સારા બી ચાલે છે. મતલબ હું કહુંને તો. અ જેમ કે હવે મારા હસબેન્ડ બી છે એ પણ એ લોકો પણ ઓફિસ. માં ઓનલાઈન મંગાવે છે અમુક એપથી ને એવી રીતે. તો ક્યારેક મને એમ થાય કે એમાં અને એ લોકોને તો એમાં ડિસ્કાઉન્ટ બી સારા એવા મળે. તો શું તમને લાગે છે કે આપડે આમ એક પર્સનલી મંગાવીએ કે. કંપનીમા વાળા મંગાવેને એ. એમાં કઈ ડિફરન્સીસ હોતા હોય કે પછી એવું થઈ શકે કે. અ જ્યારે આપણે ઓનલાઈન મંગાવતા હોઈએ તો. બલ્કમાં મંગાવતા હોય એટલે એમને સારા આવતા હોય ને આપણને ન આવતા હોય કે એવું કાંઈ. કે લેવા બી જોઈએ ઓનલાઈન કે ના લેવા જોઈએ.
વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે. કે હોય છે કે કંપનીઓમાં. કોર્પોરેટ કંપનીમાં કઈ એક લેપટોપ કે. એક ડસ પીતો હોય તો એમના આખા. ટીમ વસ્તુ લે તો એ લોકોને. ડિસ્કાઉન્ટ ઘર માટે તો એક જ લેપટોપ. એ ગણું એટલે એમાં એવું છે કે. બને ત્યાં વેબસાાઈટ કે વેન્ડર તમે કો. કો અગત્યનું. ન સ્થાનમે ડેલ કે એચપી. બી એની સાઈટ હોય એના પરથી તમે ઓર્ડર કરશો. કેવા ગેરેંન્ટેડ પ્રોડક્ટ. વે એટલે કોઈ કમ્પ્લેન નહીં આવે. અને જોઈ ફૂલ સર્વિસ આપશે પછી. એ એનાથી બહુ ફરક નથી પડતો. હા તારી ભાવમાં ચોક્કસ ફરક પડે. કારણ કે વધારે કંપની થી બ. આઈ કરો એવું ટા આપે થોડું કેહેવાય ને. આમ લાલ એમ થાય કે હવે ત્રેવીસ પીસ જોઈતા હોય. આવડતું હોય તો એમ થાય કે હા પચીસ લઈ. જઈએ ઘર માટે તમે જો એમ જોવા જઓ તો. કઈ પચી વાન નથી તો એક માટે પણ. હા ઓફર કરો ને તો તમને કો. કોઈ જ પણ વાંધો ના આવે પણ આ. આજકાલ કેવું આ બધામાં પણ. હેવા ઓફરો કાઢે છે કે આપણને ગોઈ અને. એટલે આમ તો જોવા જએ તો મ ઇવેલ્યુએટ કરીને. પછી કું છે ઈ પ્રમાણે જો તમે. તમારી પાસે થોડી દુકાનો માં જઈને જોયા. ખાઈ જાય કે સાઈઝ હવે આપણે. મોબાઈલ જોઈએ કે પંદર ઇંચ નું સ્ક્રીન. છે એન પર આપણને કામ કરવાનું ફાવશે. કે નહી કોરમાં જઈને એક વાર પીસ ને. તમે નજરે તમે વ્યવસ્થિત સમજી શકો કે. મા એટલે એ. એવી રીતે દ કોન્ફિગરેશન સમજી આવી. શકીએ તો કંપનીની એપ પરથી ઓર્ડર. કરીએ વાધો નથી આવતો એવી મારી સમજ. જડ છે.
બરાબર તો તમે આપેલી માહિતી પરથી એટલું તો સમજાય છે કે બંને જ વસ્તુઓને આપણે. અ એક સરખું બનેનું અવલોકન કરવાનું અને પછી ડિસાઈડ કરવાનું કે બંનેમાંથી કયું સારું છે અને બંનેના ફાયદા અને બંનેના નુકસાન પણ છે તો મને લાગે છે કે તમારા કયા મુજબ આપણે દુકાનોમાં જઈને કે જય્યારે આવી રીતે સેલ લાગેલા હોય કે ત્યારે કે પછી વગર સે લે કા એવી રીતે અલગ અલગ દુકાનોમાં જઈને થોડા અવલોકન કરવું કે કયું સારું છે કયું નહીં અને જેમ તમે કહ્યું કે ઓનલાઈનમાં પણ એ એપ્લિકેબલ છે તો આપણે ઓનલાઈનમાં પણ એ અલગ અલગ બધી કંપનીઓના કહીએ કે અલગ અલગ સાઇઝ પર કેવી રીતે દેખાડેલું છે એ બધાનું અવલોકન કરી પછી ડિસાાઈડ કરવું કે બંનેમાંથી કયું સારું છે અને જે ત કહ્યું કે કંપની વાળાને તો આટલો મોટો ફાયદો થતો જ હોય અને પૈસા ટકાને હિસાબે પણ અને જે વેચવાવાળા છે એમને પણ આટલું બલ્કમાં સામાન કોઈ લે છે એટલે એમને ફાયદો હોય એટલે ત્યારે થોડી રિસ્ક ઓછું થઈ જાય કે કઈ અ ખરાબ આવી ગયો પેસ કે બાય ચાન્સ આવી બી જાય તો કદાચ આટલા બધા પેસ લોકો બદલી પણ દેતા હોય તો મને લાગે છે કે હું પણ એજ કરીશ કે પેલા કોઈ શોપમાં જઈને કા એવી રીતે મોટા મોટા જે સ્ટોર્સ છે તમે જણાવ્યા તે મુજબ તો હું એમાં જઈને વગેરે બધું અ જોઈ લઈશ અને સાથે કોઈ મતલબ જેને વધારે જાણકારી હશે એને પણ લઈ જઈશ સાથે તો મને સારું પડશે અને બાકી તો બસ જુઓ આમ જ એ મારે છે ને મારા દીકરાનો અ ગ્રેજ્યુએશન પૂરો થઈ ગયું છે અને મારી દીકરીનું બી ગ્રેજ્યુએશન થઈ ગયું છે તો આમ તો મને એમ કે બંને માટે કઈક લેવું તું મને તો આજકાલ શું છે કે બાળકોને લેપટોપને કમ્પ્યુટરને આ શું કહેવાય મોબાાઈલ ને એ જ બધું હમણાં વધારે કામની ચીજ હોય છે તો મને લાગ્યું કે મોબાઈલ તો એ લોકોએ ગયા વર્ષે જ બંને એ લીધા હતા તો મને લાગ્યું કે મારે એક બે સાથે લેવા હોય તો કંઈ ફરક પડે કે નહીં તો હું મારા બંને બાળકો માટે લેપ ટોપ લેવા વિચારતી હતી એટલે મને લાગ્યું કે તમે તો વર્કિંગ વુમન છો તો તમને આ બધી વસ્તુઓથી વધારે વસ્તુઓની વધારે જાણ હશે એટલે મેં ખાસ કરીને તમને આજે ફોન કર્યો કે તમારા વિચાર પણ જાણી લઉં કે મારે કેવી રીતે ખરીદી કરવી કે ક્યાં કરવી કે આમ તો એ બંનેને હું લઈને જ જઈશ પણ થોડું છે ને પેલા લાગતું તું મને કેવું એને સરપ્રાાઈઝ આપીશ પણ મને લાગે છે કે હું લઈ આવુંને બરાબર ન આવે એના કરતા એમને લઈને જવું ને તમે કહેલી બધી મારી બાહિતઓ બધી ચકાસણી કરી અને પછી જ લેવું એ વધારે યોગ્ય છે તો બાકી અ તમે બાકી શું કરો છો આજકલ તમારું તો કામ ચાલુ જ હશે તો આમ તમારા બાળકનો બાળકોનું પણ હવે તો ગ્રેજ્યુએશન થઈ ગયું હશે એને બરાબર
હા હા હા ગ્રેજ્યુએશની જ વાત તમારી સાંભળતા સાંભળતા એ જ શું તમે સરપ્રાઈઝ વગેરે આપવાનું ના તો પ્લાનમાં થાય છે કેવું કે પણ નહી થાય પણ હવે કઈ વસ્તુ એમને જોઈતી હોય કે એના કામમાં એને કયું કોન્ફિગ કન્ફીગરેશન કયું લેવાય ને કયું ન લેવાય કરતા આપણે એને પોતાને જ સાથે ખરેખર બહુ સારો છે ને હું પણ. તમને એજ કારણ કે આમાં આપડે પૈસા. બી નાખ્યા પછી વસ્તુ ગમે નહીં ને કોઈ પણ. ગિફ્ટ આપે બહ મજા ન આવે અને એ કરીને મારો ફાયદો એ રીતે. થયો ગ્રેજ્યુએશન પત્યુ છે. તો મ
તો મને પણ મદદરૂપ થઈ ગયું છેું પણ ત્યાં કે શું ગિફ્ટ લઉ શું ગિફ્ટ લઉ. તો હવે પૂછી જોઈ છે એ લોકોને પણ જો લેપટોપ અને મોબાઈલ.
એ પ્રમાણે તમારા મારા છોકરાઓ પણ જો.
એમાં તમારા મારા.
તો કે છે તમારે પણ બે લેવાના છે તો આપણે.
અને તમારે પણ બે લેવાનું થાય છે તો આપણે ત્રણ લેપટોપ લીધ સારી રીલ મળે તો આપણે ફરી. વાફ લઈ તમારો એ ફાયદો મારો એ ફાયદો.
બે મતલબ છે ને એટલે છોકરાને ગમે એવી સારી વસ્તુ.
એકદમ બરાબર કહ્યું તમે તો ચાલો આપણે છોકરાઓ સાથે વાત કરી અને નક્કી કરશું કે પછી આપડણે શું કરવું. અને એ બધા બંનેની મારા બંને બાળકોનીને તમારા બાળકોની બંનેની આપણે એક સાથે જઈને એવી રીતે. અગર બધાને એવી જ રીતે લેવો છે તો આપણે સાથે એક. શોપમાં કહો તો શોપમાં અને ઓનલાઈન કહો તો ઓનલાઈન બધાને જેમ સગવડ પડે તેમ આપણે બંને જોઈશું આમ તો અને પછી ડિસાઇડ કરશું. અને બાકી તો બસ આજ છે આમ તો આખો દિવસ સવારથી સાંજ સુધી સમય વીતી જાય છે આપણે એક ને એક કામ પડ્યું જ હોય. તો એમ થાય કે ચાલો આવે ક્યારેક વાત કરવાનો મોકો મળ્યો એ એ બહાને. તમારી સાથે તો મને વાત કરીને બહુ ખુશી થઈ. બાકી આ ક્યારેક આ સાઈડ જોઈએ આપ. આપણે બધું ડિસાઇડ કરીએ પછી વારી પાછું હું તમને ફોન કરીશ આવજો.
ચોક્કસ ચોક્કસ તમારી સાથે. વાત કરી અને આપડ ચો કસર ફરી અને સાથે સમય. વિતાવીએ પણ નથી અને એ થોડો આનંદ કરશું થોડીક કહેવાય ને કે. પેલી જીવનમાં ઉમેરાશે. તો
આવાજો.